મેમ કેમ છો? મજામાં?
મજામાં છું, તમારે ઘર બધા કેમ છે?
અમારા ઘરે બધા મજામાં છે ફાઈન
તમેય જમી લાગું
હા હમણાં જ જમીને અમે નવ વાગે જમી લિધું
તને વ્યસ્ત છો કે નવરા
નવરાજ છે તમે શું કરો છો ટીવી જુઓ
જા ટીવી જો
કૃપા કરી મને કે તુમ્હારા કામ કેનો ચલરહા
હું શું કઉ છો
કૃપા કરીને મને કે તમારા કામ કેનું ચલ્યા છે
હા હા હું પોતે સોફ્ટવેર એન્જીિનિયર છું ડિજિટલ માર્કેટિંગનું પણ કામ કરું છું માર્કેટિંગ નું પણ કામ કરું છું ને સાથે સાથ આ કાર્યા એપનું પણ કામ કરું છું આવા બધા ડિજીિટલી સારા સારા બધા પ્લેટફોમો છે પર હું કામ કરું છું ને તમારા જે આ જે પૈસાની જરૂર હોય એ લોકો બધાને હું બતાવું છું
હ બરાબર બરાબર સરસ
તમને શું લાગે છે તમે કરી શકશો આ કામ
એલ જી એન એસ કોઈન એલ જયુ જયું કૃપા કહીને તેના વિશે થોડી સમજૂતી આપો
એલ જી એન એસ એક કોઈન છે ક્રિપ્ટો કરન્સીનો ડિસેન્ટ્રલાઈઝ પ્રોજેક્ટ છે એ તમારે તમે કરો ને તો એમાં તમને સારો એવો ફાયદો થાય ઘણા પૈસા કમાવી શકાય
અરછા પ્રોજેક્ટ સમજા સમજૂતા
પ્રોજેક્ટ એવો પ્રોજેક્ટ એવો છે કે એમાં બ્લોક ચેન ટેકનોલોજી પર કામ થાય છે બ્લોક ચેન ટેકનોલોજી એટલે શું કે આજે તમે બેંક બેંકમાં ખાતું ખોલાવો તો તમારા પૈસા બેંકમાં રહેશે પણ આ પૈસા તમે મૂકો ને તો તમારા પોતાના વોલેટમાં રે છે ના તમે અમાં કામ કરો તમે ગમે ત્યારે ઉપાડી શકો પૈસા વાપરી શકો બધું જ કામ કરી શકો અને અમાં કમ્પાઉન્ડિંગથી સ્ટેકિંગ થાય છે સ્ટેકિંગ પ્રોજેક્ટ છે આખો
દર છ છ કલાકે તમને દિવસમાં ચાર વાર ઇન્કમ આપે છે તમે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કર કરવું હોય એટલું કરી શકો આમાં
તો એલજીનએસ કોને કેમ વગત થાઈ રહી છે
હા શું કવ
એલ્જનેસ કોઈની કિંતામાં કેમ વકટ થઈ રહી છે
એલ જી એન એસ
હા કેમ વટ તાયરી છે ગટરી
હા તમે શું કેવા માંગો છો ખબર ખબર નથી પડતી
વગત થાઈ રહી છે એલજીએનએસ કોયન સિક્કા
એલ જી એન એસ કોઈન કેમ ના
રેટ
રેટ વધ હા ઘટે વધે કેમ છે એમ ને
હા
એ તો એના
હમ્મ
અ પબ્લિક પર છે તમે લોકો પૈસા ઉપાડી લો તો તટી જાય અંદર નાખો તો વધી જાય એવું
તબ ઓ એ એ બધું જે છે પબ્લિક પર જ છે પબ્લિક જ ચલાવે છે
પબ્લિક વધ છેલા
પબ્લિક જ ચલાવે છે
સારું
એટલે આપણા જેવા લોકો વડે જ બધું ચાલે છે, ને રેટ એનો રેટ સાથે કોઈ લેવા દેવા નથી.
હમ. તમે કેવુંક સો?
હા?
તમે કયો સોર જાઓ છો?
શું કેવું છો તમે?
તમે કો શો?
ત્યાં સોઈ જાવ એમ?
હા ચ છો ક
હા. અહં મારા ઘરે રૂમમાં.
મોડો મોડોસો?
મોડ હા ના મોડ નને અગિયાર વાગે.
હમ. હું હજાર રોકડા કરીશ.
હજાર રૂપિયા થી ચાલુ કરી શકો તમે.
હ એલજએનસ.
હ હજાર રૂપિયા થી કરો તો શું છે ધીરે ધીરે એમાં સારી ઈન્કમ થઈ જશે.
સારું છે.
તમારા છોકરાઓ કેટલા વર્ષ ના છે?
છે બરસ.
કેટલા વર્ષનાશે?
છ છ.
હમ હમ. બીજું શું કરો છો?
હમ.
પ્રોજેક્ટ તમે પ્રોજેક્ટ કયા કયા પ્રોજેક્ટ પર કામ કર્યું છે તમે?
સારો સારો, આ આ પ્રોજેક્ટ ખૂબ સારો છે.
હમ.
ઓ ઓ એલજીીને શિક્ખકો કા
એલ જી એન એસ. તો બહ જ બડિયા પ્રોજેક્ટ ના એલ જી એન એસ બહુ સારો પ્રોજેક્ટ છે.
હમ હમ. હ દ્વારકા હસ્પતા કેમ છે?
ઘરે બધા મજામાં તમારા ઘરે કોણ કોણ છે?
મે મારા પતિ. દીકરીઓ દીકરો.
સાસું સસરા નથી?
સાસુર નથી સાસુ હ.
હા. કેટલા સુધી ભણેલા હતા તમે?
છું છો?
તમે કેટલા સુધી ભણેલા છો
માસ્ટર માસ્ટર ડિગ્રી.
માસ્ટર ડિગ્રી કરી છે તમે.
જી માાસ્ટર ડિગ્રી કરી છે
હમ.
અમી. ઠીક છે.
બી જુ.
ઠીક છે.
હા હા. સારું છે. પ્રોજેક્ટ પર આ રીતે તમે કામ કર્યા કરશો